મજામાં.
બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં તમે.
બસ જુઓ બેઠી છું જમીને.
હમ હમ બવ મોડા જમો છો નઈ તમે.
હા આજે સન્ડે હતો ને એટલે બધાને મોડા ઉઠ્યા અને પછી કામકાજ માં પણ થોડીક વાર લાગી એટલે
બરાબર હમ સન્ડે એટલે તો મજા બસ નઈ
હા એ તો પછી સવારે મંદિરે જઈને આયા એ બધું હોય એટલે થોડુંક વાર લાગે આજુ
હ હ આજે તો એક વિષય પર વાત કરવી હતી
બોલોને
હમ હમ આપડે આજે થોડુ ગંભીર વિષય છોડીને હસતાવતો વિષય કરીએ
હા જરૂરી આખો દિવસ કામ અભ્યાસ અને જવાબદારીઓમાં પસાર થઈ જાય છે. થોડું હસવું પણ જરૂરી છે.
સાચું કહ્યું કેહેવાય છે કે હાસ્ય એ સૌથી મોટી અને સસ્તી દવા છે.
એ તો છે હ અને એવી દવા જો જેના કોઈ આડ અસર ન થી જે જેટલું હશો એટલું ઓછું
હમ હમ ક્યારેક તો કોઈ નાનોકડો બનાવ પણ આખો દિવસ યાદ રહી જાય અને પછી એકલા એકલા હ શું આવી જાય ને
હા ખાસ કરીને બાળપણની મસ્તી યાદો બહુ મસ્ત યાદ આવે છે.
અહ હ શાળામાં કોઈ શિક્ષક કઈક પૂછે અને કોઈ વિદ્યાર્થી એવો જવાબ આપે કે હસી પડે
હા પછી શિક્ષક ગુસ્સે થાય પણ પોતે પણ અંદર અંદર હસતા જ હોય છે.
હમ અને મિત્રો વચ્ચે તો કેટલી સૌથી વધુ રમૂજી વાતો થાય
હા મિત્રોની મજાકમાં પણ એક મર્યાદા હોવી જરૂરી છે નહી
અ હાસ્ય એવું હોવું જોઈએ કે બધા હશે પણ કોઈની મજાક કરીને તમે હશો એવું નઈ કરવાનું એ તો પછી કોઈનું ભાઈ બરાબર ને
હા એ તો છે કે કોઈ નું દિલ ના ભુ દુભાવવું જોઈએ આજે સોશિયલ મીડિયામાં પણ ઘણા રમૂજી વિડીયો જોવા મળે છે નઈ
પરંતુ દરયેક વીડીયો સ્વસ્થ હાસ્ય આપતો નથી
હા એ તો સાચું છે કેટલાક લોકો બીજા લોકોને મજાક ઉડાવીને હસાવે છે.
હ ત્યારે સાચું હાસ્ય તો એવું હોય કે જેમાં કોઈનું અપમાન ના થતું હોય
હા ઘરમાં દાદા દાદી જુના કિસ્સા કહે ને ત્યારે ખુબ હસવું આવે છે.
હ અને એમની બોલવાની રીત જ એવી હોયને એ વાત વધુ રસપ્રદ લાગે આપણને
હમ લગ્ન પ્રસંગોમાં પણ હાસ્યનું ખાસ સ્થાન હોવું જોઈએ નઈ
હા રમૂજી રમતો અને મસ્તી વગરના તો લગ્ન છે ને કઈ મજા ના આવે એમાં ફિક્કા પડી જાય હમ
હા એ તો છે ઘણી વખત કોઈ નાનકડી ભૂલ પણ મોટું હાસ્ય બની જાય છે નઈ
જેમ કે કોઈ ખોટા વ્યક્તિને સંદેશ મોકલી દે
હમ પછી સમજ સમજાવું પડે કે આ સંદેશ તમારા માટે નહતો બીજા માટે હતો
અ એક વખત
પછી પોતે જ જવાબ જવાબ પણ આપ્યો નહી
ના એટલું પણ નથી કર્યું હ
ઓ આવી નાની ઘટનાઓ પણ જીવનને યાદગાર બનાવે છે
હા ક્યારેક કોઈ બાળક સીધી વાત કરી દે ને બધા હસી પડે ને
હા કેમકે કારણ કે બાળક મનમાં કોઈ બનાવટ નથી રાખતો
હ ઓફિસ માં પણ હળવી મજાક નું વાતાવરણ હોય ને તો કામ કરવાની મજા આવે થાક ઓછો લાગે
પણ કામ કરતા કરતા એટલું હસવું પણ નહી કે કામ ભૂલી જઈએ
ના ના એ તો છે જ કામ કરવું અને હસવું પણ બેમાં સંતુલન જાણવું જરૂરી છે ને
કેટલાક લોકોનો ચહેરો પણ એવો હોય છે કે જે જોઈને સ્મિત આવી જાય આપણને
હ એતો છે હા કેટલાક લોકો તો એવા ગંભીર દેખાય ને પણ અંદર થી તેઓ ખુબ જ રમૂજી હોય છે
હા હાસ્ય માણસ ને માણસાઈ બન માણસ સાથે માણસાઈ જોવી હોવી જોઈએ
હા અત્યારે બે અજાણ્યા લોકો સાથે હશે ત્યારે મિત્રતા શરૂ થવી સરળ બને છે
એટલે જ કહેવાય છે ને કે સ્મિત સૌથી સુંદર ઓળખાણ છે
હ હ કોઈને હસાવું એક પણ તમારી કળા છે
હા અને સમય પ્રમાણે શું બોલવું તે જાળવવું એટલું જ મહત્વનું છે
ઘણા લોકોને પોતાના પર જ હસવાની આદત હોય છે
એ ખુબ સારી વાત છે ખબર છે તમને કારણ કે એવા લોકો નાની ભૂલોથી તણાવ લેતા હોય છે
હમ હા ના ભૂલોથી તણાવ લેતા નથી અને જીવન માં તો કેવું મુશ્કેલીઓ તો આવતી જ રહેવાની
હમ પરંતુ જો હસવાની ટેવ હોય તો મુશ્કેલ સમય પણ થોડો સરળ બની જતો હોય છે
હ આખો દિવસ એક વખત દિલ થી હસી લઈએ ને તો ઊર્જા વધી જાય
હમ અને આસપાસના લોકો પણ ખુશ રહે ખબર છે ને તમને
હમ એટલે દરેક ઘરમાં એક એવું આમ થોડો સમય હાસ્ય નું વાતાવરણ હોવું જ જોઈએ
કારણ કે તે ખુશ પરિવાર જ મજબૂત પરિવાર બને છે
હા
તો એટલું જ કહેવાય કે હાસ્ય મહત્વનો ભાગ છે
હમમ અને જીવન અને જે વ્યક્તિ હસવાનું ભૂલી જતો હોય છે તે જીવનને ખૂબ સુંદર રીતે બી ટીકવી શકતો નથી
હા મને તો લાગે છે કે હાસ્ય વગરની મહેફિલ જ અધુરી છે
હા એ તો છે જ હ
હમ
જ્યાં હાસ્ય હોય ને ત્યાં લોકો લાંબા સમય સુધી બેસવાનું પસંદ કરે
હા ક્યારેક તો કોઈ વ્યક્તિ કોઈક ગંભીર વાત કેવા ઊભો થાય અને બોલવામાં એવી ભૂલો કરે ને કે બધા હસી પડે નઈ
હા પછી તે પોતે હસી પડે તો વાત વધુ વધારે મજાકી બની જાય.
હા કોક પાસે તો કેવું કે દરેક પ્રસંગમાં તે કોઈ ને કોઈ રમૂજી કિસ્સો તૈયાર જ હોય
હા એવા લોકોની સાથે સમય ક્યારે પસાર થઈ જાય ને એની ખબર જ નથી પડતી આપણને
હા. પરંતુ હાસ્ય અર્થ કોઈ ખામી પર હસવુ નથી બરાબર ને
હા એ તો છે કે કોઈના હાસ્ય પર આપડે કોઈના એના ઉપર હસવું ના જોઈએ આપડે
હમ્મ. તો તે ક્યારે એવો અનુભવ કર્યો કે હસતા હસતા આંખમાં પાણી આવી ગયું હોય
હા ઘણી બધી વખત બાપા ખાસ કરીને જૂના મિત્રો સાથે મળી ને ત્યારે તો ખુબ જ આમ પેટ પકડી ને હસવું આવે આપણને
હમ્મ જૂની યાદોનું પણ પોતાનું અલગ જ
હાસ્ય હોય છે ને
હા તે વખતે જે સામાન્ય લાગતું હતું ને આજે એ યાદ કરીને ખુબ જ મજા આવે છે.
હમ્મ ત્યારે લો
એક શબ્દ લખવો હોયને તો બીજો અર્થ મો મોકલાઈ જાય છે.
પછીએ ને સમજવામાં અડધો કલાક થઈ જાય
હા અને સામે વાળો કહે હું હું તો વિચારમાં પડી ગયો હતો કે આ શું લખી રહી છે.
હ સમય નું પણ ઘણુ મહત્વ
હા યોગ્ય સમયે કરેલી રમૂજી વાત વધુ અસર કરે છે. ખોટા સમયે ખોટી વસ્તુ બોલવી પણ બહુ અઘરી પડી જાય છે આપણને
હમ્મ કેટલાક લોકો છે ના
હા કેટલાક લોકો માત્ર અવાજ બદલીને પણ વાતાવરણ હળવું કરી દે છે શું કેવું તમારું
હમ્મ ઘરમાં કોઈ નાના બાળકો હોય તો રોજ કોઈને કોઈ હસાવનારી ઘટના બને છે ને
હા ના ના બાળકો હોય તો આપણને મજા જ આવે એમની એવી હરકતો એવી હોય એમને મજાક મસ્તી બાળકોની નિર્દોષતા જ એટલી સૌથી મોટી તે ખાસિયત હોય છે એમની કે એટલા ભોળા એટલા નાના હોય છે અને મજા આવી જાય છે એમની જોડે
હા બાળકો તો કે એવા પ્રશ્ન પૂછશે ને કે જવાબ આપો થઈ જાય
હા એવા એવા ક્વેશ્ચન કરે ને આપણને એવા પ્રશ્નો પૂછે ને કે આપણે શું જવાબ આપવો એ જ ખબર ના પડે ને હશું બધું આવે અને મોટાઓ તો એકબીજાના મો જોતા રહી જાય
હા પ્રવાસ દરમિયાન પણ ઘણી રમુજી ઘટનાઓ બને છે ને
હા ખાસ કરીને જયારે રસ્તો ભૂલી જઈએ ને ત્યારે તો આપણને એવું થાય કે અરે ભગવાન કઈ આવી ગયા પણ એ સમય જ કંઈક અલગ હોય છે નહી
હા એ તમે થાય પછી
સાચી વાત છે હ જીવનની ઘણી મજેદાર યાદો આવી જાય આવી જ ભૂલો માંથી બને છે
સાચી વાત છે હા તો જીવનમાં કાઈ જરૂરી છે ને હે એ તમારા મગજ નેે ફ્રેશ અને પણ તમને એમાંથી ખુબ આનંદ મળે પણ તમે અહિયા તો અમ
તો છે
લાફીંગ ક્લાસ પણ ચાલે છે હ અમે એમાં પણ જઈએ તમે પણ ચાલુ કરી દેજો જવા માટેના
હા તમે કયા જ્યાં જાવ છો ત્યાં મને ખાલી મને એડ્રેસ સેન્ડ કરી દેજો વો તો હું આપણેે મંડેથી સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ મંડેથી
ના ના સવાર વહેલા જવાનું લફિંગ કલાસમાં બહુ મજા આવે છે એમાં હ
સારું વાંધો નહી મને ખાલી એડ્રેસ સેન્ડ કરી દેજોને આપણે બેવ એવું હશે તો મળીએ બરાબર ત્યાં
મળીએ મને બા
બાય ટેક કેર